હલો
શું કરે તું
નઈનઈ બેસી રઈલી છું તું
પણ ઉભી છું
હા હા અછા જમાય ગયું તારું આ જમાય જ ગઈલુ હશે આપણે કેવી વાત કરું
હમ એજ તો
ચા નાસ્તો થઈ ગયો
હા ક્યારનુ થઈ ગયું એતો
હા હા અચ્છા મેં શું ક્યું આજે તો એમ આપણા સાઈડ પણ કેટલી સાઈ સાઈ જગા હોય ને ફરવાની
હા
એજ ને આજે અમે લોકો એમ બી પિકનિક ટાઈપ કરીને એમ કરવા ગઈલા હતા ચલો
હમ
હા પિકનિક કર્યું હતું હા એ જ તા બેસીને એમ જમવાનું એ બધું આસ બહુ મસ્ત લોકેશન હતી જે
અચ્છા એ પણ જાઉં કઈ જગ્યા હતી એમ જોવાલાયક ત્યાં શું શું કરે અને ત્યાં શું શું છે એમ જોવા જેવું શું છે
ત્યા છે ને આપણેે કેવી પિકનિક કરીએ જ્યાં પહાડ જેવું છે એકદમ હિલ હોય ને એ બધી ટાઈપની જગા છે અમણાં તો એટલું સારું નઈ દેખાય પણ જયારે વરસાદ પડે ને ત્યારે બવ મસ્ત દેખી જોએ
અચ્છા, એટલે જ ગ્રીન કલર નું હશે.
હા, એ જ.
હા.
હા એમ, લોકેશન પણ બહુ મસ્ત છે ત્યા ફોટો પણ મસ્ત આવે જો.
અચ્છા.
હા હા,. તું પણ જાજે કોઈ દિવસે.
હા મે પણ જવા. હવે જોઈએ જયારે ટાઈમ મળે તો જઈએ મેં શું કેતી હતી? કે અ આજે છે ને મેં મિઠાઈનું પનીર લેવાનું
હા. તો.
પણ પનીર જ ન હતુ. પછી વિચાર્યુ હવે શું કરું,. પછી યાદ આવ્યુ કે ઘરમાં દૂધ તો છે લીંબુ પણ છે તો દૂધને જ ફાળીને પનીર બનાવી લઉં.
હા, એજ ને કે બનાવ્યુ પછી પનીર.
હા, બનાવ્યું ને દૂધને ફાડી લીધું પછી પેલું કોટન ના કપડા નાખીને એકદમ નીચડી લીધું પછી એકદમ એના પર કોઈ એમ પેલું ભારી વસ્તુ મૂકી દીધી જેનાથી પેલું પનીર જેવું થઈ જાય સુખાય ને પનીર બ બની ગયુ પછી શાક બનાવી દીધું.
અચ્છા. મસ્ત લાગેતી હશે ને પનીર સાથે હજુ શું બનાવ્યું હતું તું એ રોટલી, રોટલો કે પછી ચપાતી.
રોટલી જ બનાઈ.
રોટલી, ભાત ની બનાવ્યા.
હમ ના રોટલી જ બને
કેમ, ભાતની બનાવ્યા.
કારણ કે છેને મેને માજે રોટલી જ ખા રઇસ ખાય ખને પેટ બહ ફૂલી જાય
ઓહ, અચ્છા એવું. હા હા, એ તો કોમન છે એતો બધાને છે મેમ. મને પણ થઈ જાય પણ મેમ વધારે ખાવુંને બહારનું જેમ ચાઇનીઝ ખાઈ લેવા, જેમ ચાઇનીઝ શું શું ખાવા તો મને એિ થઈ જાય. મંચુરિયન પછી ચાાઈનીઝ ભેલ, ઢોસા એવું બધું ખાય ને તો તમારું પેટ એમ જરાક ગડબડ છે એસિડિટી જેવું થઈ જાય.
અચ્છા, એવું છે?
હા, અને પછી પણ કે મને છે ને બહારનું ખાવાનું ગમે તો કરી પણ પેટ એસિડટી થઈ જાય તે વાત અલગ પણ એમ ખાવાની મજા આવી જાય.
હા, એ તો છે જ. શું હું કરતી અચ્છા તો
કઈ નહી બસ એમ આરામ કરતી છું અને તારી સાથે વાત કરતી હતી.
અચ્છા, હા. મેં તો વિચારતી છું.
હા, બોલને.
તો શું કરું ઘરે તો બહુ કંટાળો હોય યાર.
એજ મને પણ ઘરે બહુ જ કંટાળો આવે. મેં તો શું કેવું તને શું શું ગમે ચાઇનીઝમાં ખાવામાં
હા મને છે ને મંચુરિયન ગમે, પનીર સિક્સટીફાઈ ગમે પછી ચીલી પટેટો ગમે અને નુડલ્સ ગમે બધું જ ગમે એમ તો પણ વધારે છે ને મને પનીર સિક્સ ફાઈવ ગમે.
હા હા અચ્છા, મને પણ એ ગમે છે પનીર સિક્સટીફાઈ પણ મને પેલું ચાઇનીઝ ના અલાવા ખબર ઢોસા. ઢોસા પણ મસ્ત લાગે એમ મૈસૂર મસાલા ઢોસા પછી બીજા કયા ઢોસાઓ આવે ને પેલુ ચીલ્લી ખબર નાના નાના ઢોસાને શું કેવાય નામ ભૂલી ઞઈ હલો.
હા, એને જેની ઢોસા
હા હા ચિમ ડોસાચ ડોસા મને યાદ જ હતું
હા પણ એ તો ચાઇનીઝ માં થોડી આવે તો સાઉથ
હા તો એજ ને અમે સાઉથ ઇન્ડિય ની પણ વાત કરતી છું હવે
અચ્છા એટલે મિક્સચર છે બધા કલ્ચર્સ ને બધું
હા એ અને થાળીઓમાં કઈ થલી ગમે ગુજરાતી થાળી ગમે પંજાબી ગમે કાઠિયાવાડીી ગમે કે પછી સાઉથ ઇન્ડિયન થાળી ગમે કે નોર્થ ઇન્ડિયન થાળી ગમે કઈ થાળી ગમે તને
મને તો બધું જ ગમે પણ વધારે કરીને નોર્થ ઇન્ડિયન થાળી ગમે વેજ હા અને પછી પંજાબી બી અને પછી ગુજરાતી
મને
અને સાઉથ ઇન્ડિયન પણ ગમે પણને બધા વેજ જે પણ વેજ હોય ને તેજ ગમે બસ
હા હા અચ્છા મને પણ સેમ સેમ મને પણ નિગમ ત નોન વજ છો અને વેજ તો બ જ બહ જ મસ્ત લાગે
હા અને વેજમાં પણ પાલક દૂધી એ બધું મને બહુ આવે
મને પણ મને તો છે ને સાચી કય તો મને કાઠ ડીશ પણ ગમે ગુજરાતી ડીસ પણ બહમે બહુ જ ગમે અને પછી એમ તો મને પણ ખાવાનું છે ને એમ બધું જ ગમે કઈ પણ તમે લોકો આપોં ખાઈ લેવા પણ મને કારેલા ના ભાવે ઠીંડોળ ના ભાવે પછી ગલકા ના ભાવે દૂધી ન શાક હમણાં જેમ તેમ કેમ ખાવાનું સ્ટાર્ટ કરતી છું પછી ગવાર ફરી હોય તે પણ ના ભાવે કંટોળા ના ગમે પેલા લીલા ચણા આવે તે પણ મને ના ભાવે
હા પણ જો દૂધીનું શાક હોય ને તેને છે ને આપણે કોફતા બનાવીને ખાઈ શકીએ છીએ પછી તેને પેલું તેને છીણીને આપણે ખીચડી પુલાવ બનાવી શકીએ છીએ પછી મુઠિયા બનાવી શકીએ છીએ પછી તેને એમ છીણીને એમના નૂડલ્સ પણ બનાવી શકે છે દૂધી જોવા જઈએ ને તેમમ સારું છે તો ખાલી બધાને દેખામાં એવું લાગે સારું નહી હશે પણ એને કેટલી બધી વાનગીઓ બની શકે અને કેટલી ટેસ્ટી લાગે તને ખબર
હા અચ્છા મને થોડી ગરી બ ભાવે જો
મને બી કડી તો બહુ જ ભાવે કડી
હા બોલ
મને ભજીયા વાળી કડીી બહ ગમે પછી બુંદી વાળી કડીી પણ ગમે અને એમ તો કડીી ની બહુ બધી વેરાયટી આવે બધી જ વેરાયટી મને ગમે છે
હા એજ મને છે ને એમ કડીી હાથે છે ને પેલું વ્હાઈટ પુલાવ વગેરે બનાવશ ને આપડણે તો એની હાથે મને છે ને ખબર કઈ કડીી ગમે વધારે એ હળ હળ દર નાખીને જે કડી બનાવે તે ને તો વ્હાઈટ ખડી પણ એની હાથે મસાલે પણ જો ચોખા પુલાવ હશે ને તો એની સાથે મને પેલી હળદર વા કી એમ સાર દેખવામાં એમ સારી હોય અને જય્યારે વ્હાઈટ કડીી બનાવે ને ત્યારે મને મસાલા ખીચડી એની સાથે ગમે અને છાસ આપી લોકો જલસા પડીસ્ છો
પુલાવ સાથે છે ને વ્હાઈટ કઢી પણ મસ્ત લાગે બંને જ એમ તો બં જ મસ્ત લાગે પુલાવ સાથે તો યલો ને વ્હાઈટ બંને
હ અચ્છા અને મે શું કે મને દાળ ભાત પણ બોગમે જોઈ આ તમા ઓલ ટાઈમ ફેવરેટ એ મને બહુ એટલે બહુ જ ભાવે દાળ બી.
હા એ તો બધાને જ બહુ ગમે. બધાથી નંબર વન પર આપણું દાળ-ભાત છે. હવે તો બહાર દેશમાં પણ દાળ ભાતને સૌથી વધુ ટેસ્ટી જમવાનુ બતાવે છે ને સાયન્સમાં પણ એને હેલ્ધી બતાવે છે.
હા એજ ને, અને એ છે ને એટલું એમ સારું ખાવાનું છે ને કે, તમે દાળ ભાત અને બટાકાનું શાક બનાવે, કાતરી બનાવે બટાકાની, એ ત કોમ્બિનેશન તો એટલું ને એટલું ગમેને. આપું ગમે ને કે મેં તને શું કહ્યું, એ મને રોજે કોઈ આપે ને, હ રોજે ખાઈ શકું છું.
હા એવું છે હા સે મને પણ બ બટાકાની પણ કેટલી બધી વેરાયટી આવે. કાતરી આવે, પછી તેને કડક કરી ચીપ્સ જેવા બનાવો, પછી ગોળમાં કાપો, ચોરસ માં કાપો, લાંબા લાંબા કાપો, એના સાથે કાંદા નાખો, ટામેટા નાખી દો. કોઈમાં પછી કોઈ. સાદા બનાવો, કોઈ બાફી ને બનાવો. એમાં લાલ મરચું.
હા એજ મને તો બહુ જ ભાવે છે. બટાકા તો મને એમ બટાકાની બધી ડીશ ગમે છે, બધી જ ડીશ. એવું તો કોઈ ગાંડો જ હશે જેને બટાકું નહીં ગમતો હોય બટાકાની કોઈ ડીશ નહીં ગમતી હોય, જેને પાઉભાજી પછી વડાપાવ બધું નહી ગમતું હોય, એ તો કોઈ. ગાંડુ જ હશે કે?
હા એજ તો. ના પણ કોઈ કોઈ ન હોય છે ને જે બટાકા નથી ખાતા. જેમ કે જેન લોકો બટાકા ના ખાય તો એ લોકોને બટાકા ના ભાવ.
હા, એમ એ લોકો ને ના. કે એવું બાકી બી છે જે લોકો બટાકુ ખાતું હોય, ને એ લોકો ની એ લોકોની વાત કરો. મેં એમ તો કોઈ એવું નહીં હશે કે જેને બટાકાની ડીશ એમ નહીં ગમતી હોય. બટાકુ એવું જ શાક. શાકભાજી છે ને, કે બધા જ ખાય, નાના થી લઈને મોટા ડોસા બધા જ ખાય.
હા, કેમ કે બટાકા ફ્રાઈઝ, સમોસા, વડાપઉ બટાકા વગર કોઈ નાસ્તો બને જ નહીં.
હમ એજ ને, સમોસાની અંદર બટાકુની બટાકાની એમ પીડું મસાલો ના હોય ને તો સમોસા એમ સમોસા પણ નહીં લાગશે. પરાઠા ની અંદર બટાકાની ફિલિંગ ના હોય તો બટાકુ પણ એમ પરાઠા પણ સારું ના લાગે. કચોરી જેવી છે એમાં પણ બટાકા ન મસાલો ના હોય તો કચોરી પણ સારું ના લાગે. એમ સુકી રોટલી જેવી લાગે. પણ એના અંદર બટાકા નાખી દઈએ તો કેટલું એમ મસ્ત થઈ જાય કે!
હા, એ તો છે જ. બટાકું તો છે, પણ કોઈ કહેવા બટાકાથી ગેસ પણ થઈ જાય.
એ તો તો હાથ છો કીધો, ગેસ તો થાય એ નથી.
હા.
હમ, અને દાળ પણ કેટલીક તરીકેની આવે, પણ મને છે ને તુવેર ને દાળ એમ વધારે ગમે છે. એ પેલી ચણા ની દાળ એટલી નહીં હા લાગે, પણ દૂધી ચણા બને ને તોમાં જે ચણા અગર કડક કડક જરાક હોય ને તો એમ સારું.